હલો.
નમસ્કાર મિત્ર.
હા મિત્ર મારો અવાજ આવે છે.
હા મિત્ર આવે છે.
શું કરે છે? કેવું ચાલુ રહે છે જીવનમાં
મજામાં છે મિત્ર તમે કેવું છે?
ચાલી રહ્યું છે પણ મિત્ર ઘણી થોડી તકલીફ પડી ગઈ છે એવું મને લાગે છે.
હા મિત્રો જીવન માં તો તકલીફ તો પડવાની જ છે મિત્રો.
હા મિત્ર જીવનમાં તો તકલીફ તો છે જ પણ ઘણી થોડું વધારે તકલીફ પડે છે એવું લાગે છે. આજના યુગમાં મને એવું લાગે છે ત્યાં સુધી જે યુદ્ધ થઈ રહ્યું છે એના વિશે મને એવું લાગી રહ્યું છે કે જે ઈરાન અને ઈજ થઈ રહ્યું છે એના એના કારણે ઘણી અસર આપણ પોતાના આપણા જીવન પર મિત્ર થઈ રહી છે એવું લાગે છે કારણ કે અ એ ત્યાંથી યુદ્ધ થાય છે તો એમની વચ્ચે યુદ્ધ થાય છે. તેમને અસર આપણા પર કેમકે જે આપણ ઈઝરાયલ છે અ એ ઈઝરાયલ અમેરિકા છે એ યુદ્ધમાં યુદ્ધ કરે છે પરંતુ જે નેટવર્ક છે જે અ આપણા કનેક્શન છે એ જો ખરેખર યુદ્ધ માં જો જે દરિયા માંથી જે તરંગ કો અને જે વાયરો મુકવામાં આવેલા છે એ જો મિત્ર નુકસાન થઈ જો નુકસાન થઈ જાય તો આપણને ઘણું લોસ છે કારણ કે એના દ્વારા જ આખી સિસ્ટમ આપણને ચાલી રહી છે. તારે મિત્ર શું કેવું છે?
હા, મિત્ર તમારી વાત તો તદ્દન સાચી છે કારણ કે આજે જોવા જએ ને આપણે જે પણ આજે મેં બહાર ગેલો ફરવા પરંતુ બહાર એટલી બધી ભીડ હતી એટલે ટ્રાફિક બહ જ ટ્રાફિક હતું એનું એક જ કારણ હતું કે જે પણ નજીકના પેટ્રોલ પંપ છે ત્યા એટલી બધી ભીડ લાગેલી છે કે બહ જ લાગે કારણ કે પેટ્રોલનો જથ્થો ખૂબ જ ઓછો છે એથી લોકોની ખૂબ લોકોની ખૂબ જ ઘણી ચિંતા છે કે હવે શું કરવું કેવી રીતે આપણી ગા ગાડી ચલાવશે અને લોકોની એ પણ એની પણ ખૂબ જ ચિંતા છે કે આપણે જે સી એન એલ પી જી છે ને એવી ખુબ જ મોટી તકલીફ થઈ રહી છે કારણ કે જો એલ પી જી ને હોય તો આપણે ઘરમાં ઘરમાં કેવી રીતે ખાવાનું બનાવાનું ગામડા વિસ્તાર હોય તો ત્યાં લાકડા લાકડા બાળીને પણ આપણે બનાવી શકીએ પરંતુ આપણે જો સિટીમાં હોઈએ અને રૂમ લઈને રહીએ તો એમાં આપણે લાકડા ના સળગાવીએ કારણ કે જે રૂમ માલિક રેય એ ચોખ્ખી જ વાત ના પાડી દેશે કે તમે જો એ એલ પી જી વગર જ કઈ લાકડાથી પેલું બાળવાના હોય તો એ ના પાડી દે છે કારણ કે એનું એ એનું બિલ્ડિંગનું નુકસાન થાય છે આથી ખૂબ જ ઘણી બધી સમસ્યાઓ આવી રહી છે મિત્ર. તો તમે પણ વધુ જણાવજો ને મિત્ર આ સમસ્યાઓ યુદ્ધની
હા, મિત્ર તમે કહ્યું તે પ્રમાણે યુદ્ધની સમસ્યા તો ચાલી જ રહી છે પરંતુ અ આપણને ભારત દેશમાં રહેલ છે ત્યારે અ એક એક બીજી એક આશા આપણને આપવામાં આવેલી છે કે આપણો જે ભારત દેશ છે ઘણા રાજ્યો સાથે ઘણા અન અન્ય દેશો પણ સાથે જોડાયેલો છે જેના કારણે એક સાઈટે આપણે જે ઈરાન સાથે જે આપણ પેટ્રોલ ડીઝલ અને ગેસને આયાત કરતા હતા એ તો છે જ પરન તું હું જયારે સમાચાર જોઉં છું ત્યારે અ આપણને આપણા સ્ટોકમાં એટલું બધું ગેસ ગેસ અને પેટ્રોલ અને ડીઝલ અને જે આપણે તમે વાત કરી તેમ ગેસ પડેલો છે પરંતુ જે કંપની જે અ એલ પી જી ના બોટ બ નાના નાના ચૌદ કિલો ના બોટ ટોલ માં છે જે કોમર્શિય જલ ગેસ ના બાટલા છે. એમાં ભરતી નથી બહાર ટેન્કર અને ટેન્કર ગેસ જે પડેલો છે એ લોકો કંપનીમાં લેતા જ નથી જેના નાને પાયે આપણને અસર કરે છે. મિત્ર જો એ લોકો પોતે જો કંપનીમાંથી આપણને આપે તો આપ આપણને અ આટલી બધી આપણે જે તકલીફ આપને જોવા મળે છે એ જો પેટ્રોલ અને ડીઝલ એ તદ્દન આપણા સ્ટોકમાં પડેલું છે પરંતુ એનું ફઈનર કરીને આપણને જ્યાં સુધી ના આપવામાં આવે ત્યાં સુધી તે મિત્રો તકલીફ તો રહેવાની જ છે પરંતુ એ લોકો જ રિફાઈનર કરીને આપશે તો ચોક્કસ એનો પુરવઠો પડી રહેશે અને ગેસના બોટલ પણ મળી રહેશે. અને તમે કેવી વાત કે પણ લાકડા અને જો ગામડાના વિસ્તારમાં લાકડાનો ઉપયોગ કરે કરે તો એ એમના માટે સારું છે એ એ હજુ પણ કેટલાક એવા વિસ્તારો છે જ્યાં ગેસના બોટ બટલ પણ ગેસ ના બોટલ પણ નથી ને કોઈ પણ જગ્યાએ એ નાના નાના જો શણા દ્વારા જમવાનું બના છે ત્યારે શું કેવાનું છે.
હા મ્ર તમારી વાત તો સાચી છે કારણ કે આજે આપણે જોઈએ તો જે ુદધની ખુબ જ મોટી અસર થઈ રહી છે કારણ કે જો આપણે લાકડા લાકડા બાળએ તો એનાથી ધુમાડો તો થવાનો જ પરંતુ ગામડામાં એનીર એટલી બધું થતી નથી એનું એક જ કારણ છે કે ગામડા વિસ્તારમાં જે પણ લોકો જે પણ લોકો છે એ લોકોજી એલપીજી ગેસનો ઉપયોગ કરતા નથી એ લોકો પોતાના ઘરે જે લાકડા હોય છણા હોય એના પોનું પેલું જમાનુંને એવું બનાવતા હોય છે જેથી કરીને એ લોકોને એ લોકોને સારું હોય છે પરંતુ એવા પણ વિસ્તારો છે જ્યાં આજે પણ ખુબ જ ઘણી તકલીફ થઈ રહી છે ધારો કે મોટી મોટી જે પણ હોટલો છે. જે છાત્રાલય છે આવી ઘણી બધી છાત્રાલય છે કે જેમને ઘણી બધી એટલે કે એીજી એલપીજીની જરૂર પડતી હોય છે અને તેઓ એટલી મોટી માત્રામાં પણ એનો પુરવઠો એ લોકોને પાડી શકતા નથી જેથી એ લોકોને યોગ્ય રીતે કેવી રીતે એ લોકોનેયો યોગ્ય પુરવઠો આપવો એની ખુબ જ મુશ્કેલીઓ પણ છે પરંતુ આજે આપણે જોવા જઈએ તો આપણે જે પણ જવા જોશે. કે જે બીજા દેશમાંથી આપણા દેશમાં પેટ્રોલ ડીઝલ આવતું હોય. પરંતુ યુદ્ધ ના કારણે એ લોકોનો બી ભય તો હોવે છે કે કેવી રીતે ત્યાંથી લાવવું કોઈ અચાનક હમલો થઈ જાય તો આખો આપણે જે પણ મહેનત હોય એ નકામી જાય પરંતુ આપણે સાવચેતી અને ધ્યાનપૂર્વક એનું જે આપણે યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ. કારણ કે આપો જે દેશ એ શ શાંતિ પ્રધાન દેશ છે કારણ કેયુદ્ધ યુદ્ધ ચકાવવા માટે એ લોકો પ્રયત્ન કરતા હોય છે કારણ કે જો યુદ્ધ ફાટી નીકળશે તો આખું વિશ્વ નાશ થઈ જશે તો શું મિત્રો તમે આના વિશે જણાવજો નહી કે યુદ્ધ થવું જોઈએ કે ન થવું જોઈએ.
આમાં ખરેખર એવી વાત છે કે જો પેલા પ્રથમ વિશ્વ યુદ્ધ થયું અને ત્યાર પછી બીજું વિશ્વયુદ્ધ થયું પણ તમે કેવો છો કે યુદ્ધ થવું જોઈએ કે ન થવું જોઈએ મારે મ્ર એ જ કવાનું છે કે જો યુદ્ધ ન થાય તે વધારે સારું મને બેટર લાગે છે કેમ કે જેના કારણે ઘણી ખરી અસરો આપણા વિસ્તારોમાં આપણા આપણા દેશમાં આપણા રાજ જે નાના પાયે મોટા લોકો એ લોકો કેમકી રીતના બે નંબરમાં કે પછી કઈ પણ રીતે પોતાનું જીવન ગુજરાન ચલાવશે પણ જયારે જે ગામડાઓમાં છે એ લોકોને જે કોમર્શિયલ ગેસ આપવામાં આવે છે એ ના આમાં આવે તો કેટલાક એવા લોકો છે કે જેઓના ઘરે લાકડા પણ નથી જેઓના ઘરે ગાય પણ નથી કે જેના દ્વારા જે છાણા અને થાં આપવામાં આવે એના દ્વારા પણ કેટલા લોકો રોજીરોટી ચલાવતા હોયે છે પરંતુ જેના ઘરે કઈ જ નથી ખાલી ગેસ છે એ લોકો એ લોકો દ્વારા જો ગેસ ના આપવામાં આવે તો ઘણી તકલીફ સર્જાય છે અને એ લોકો પોતાનું જીવન ગુજરાન કેવી રીતે ચલાવશે તો મારું મિત્ર એક જ કહેવાનું તાત્પર્ય એજ જ કે જો યુદ્ધ ન થાય તે વધારે સારું એવું મને લાગે છે તારે શું કેવાનું છે કે જે નાના પાયે ગામડાઓમાં છે એ લોકોને ગેસ આપવામાં આવે તો વધારે સારું કે પછી ના આપવામાં આવે તો વધારે સારું
મિત્ર તમેરી વાત સમજશો કારણ કે તમે કીધું કે આ યુદ્ધ ના થવું જોઈએ એક તમારી વાત તો બિલકુલ સાચી છે કારણ કે યુદ્ધ ન થવું જોઈએ યુદ્ધ યુદ્ધ થાય તો મિત્રો ઘણી બધી લોકોની અસંખ્યા લાખોની સંખ્યામાં એ લોકોના ઘર ઉજાળ કરી નાખે કારણ કે જો કોઈ દેશ અન્ય દેશ પાર કોઈ બૉમ્બ નાંખે અથવા કોઈ મિસાઈલ નાખે એ ખુબ જ મુશ્કેલીઓ છે કારણ કે જો કોઈ બે દેશો અથવા તો કેટલા બી દેશો વચ્ચે યુદ્ધ ચાલતો હોય તો એની અસર શહેરોમાં સિટીમાં ગામડા સુધી આવી છે કારણ કે જો યુદ્ધ થાય તો એની અસર થવાની જ કારણ કે એની જે પણ કિંમત હોય એટલે કે ગેસ એલ ગેસ નેે પેટ્રો પેટ્રોલ ડીઝલ એના ભાવ વધે કારણ કે એનો પુરવઠો જ ઓશા આવે અને એની એની કિંમત બજારમાં મોઘી કરે કારણ એનું એક જ કારણ છે કે આ યુદ્ધ યુદ્ધ થાય તો એની કિંમતો તો વધવાની જ છે મિત્ર તમે પણ જણાવજો ની
હા મિત્ર તમે કેું તે પ્રમાણે જે યુદ્ધ થાય તો અ જેમ ઓછો પુરવઠો ઓછું મળે અને જેના કારણે જે અ સંગ્રહ ખોર્યાને નફા કરતા જે લોકો છે એ લોકો વધારે મુ ટ્રાય કરે અને જેના કારણે એ ઘણો ઉપયોગી કરી શકે. અને એ લોકો પોતાનો નફો વધારે કમાવવા માટે કિંમત વધારે ને વધારે એ લોકો કરી શકે તમે કીધું તે પ્રમાણે યુદ્ધ યુદ્ધ થાય તો પછી એનો અસર ઘણો લાંબા કારણ સુધી મિત્ર જોવા મળે છે એવું મને લાગે છે મિત્ર મિત્ર તમે મારી જોડે વાત કરી એના માટે હું દિલથી આભાર માનું છું ફરી વખત જો તમને પ્રશ્ન લાગે તો મેલ રાખીશું.
હા મિત્ર તમે અમને જે પણ આટલો કિંમતી સમય આપ્યો એના બદલ ખૂબ ખૂબ આભાર મિત્ર ધન્યવાદ.